હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
બસ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ બસ મજામાં છું.
બસ શું કરી રહ્યા છો તમે? ઘરના બધા વડીલો બધા મજામાં છે?
હા બધા મજામાં છે તમારે ત્યાં બધા કેમ છે હું તો વેકેશન કરવા મમ્મી ઘરે આવી છું?
હા હા વેકેશન ન હવે સમય થઈ ગયો છે તો હવે તો જો હું પણ બસ એક વખત તો મારા બાળકોને એમના મામાના ત્યાં એટલે મારા પિયર મૂકીને આવી છું. અને થોડા દિવસ પછી એટલે એમને લેવા જઈશ એટલે. થોડા દિવસ હું પણ રોકાઈ ને આવીશ. હવે આપડું તો વેકેશન પડતું નથી પણ બા
નથી પડતું હા સાચું કય્યું મારે પણ સેમ એવું. હતું બાળકોને અહીયા છોડી ગઈ હતી ત્યારે બે ત્રણ દિવસ રોકાઈ ગઈ ને હવે લેવા માટે આવી છું એટલે અઠવાડિયું ભરું રોકાઈ જઈશ.
બિલકુલ અને જો ને આપણે બાળકોને. કે અ. એમના ન ન એમના નાના નાની ના ત્યાં મૂકવા જઈએ એટલે આપણને કેટલું આમ થાય કે ભાઈ આપણું પણ પિયર હોય છે. અને આપણને પણ આપણનો જે બચપનનો જે સમય હતો એ આપણને યાદ આવે છે. કે આપ આપણે બચપનના સમયમાં આપણે કેવી રીતે આપણા નાના નાનીના ત્યાં રહેતા. તા અમારે તો જે નાની જે ને એ બહુ જ સારા હતા એમ તો એમનો એમનો વ્યવહાર એટલો સારો હતો ને કે આજ પણ હવે તો એ દુનિયામાં નથી. પણ આજ પણ એમની યાદ આવે છે.
નહી ઘરી વાત છે મને પણ મારા નાની નું ઘર મને બહુ જ યાદ આવે છે. જયારે અમે સ્કૂલ માં ભનતા ને ત્યારે આમ હમણાંના છોકરા તો આટલું નથી કરતા પણ હવે તો અમે તો અ રાહ જોતા હતા કે ક્યારે વેકેશન પડે એક્ઝામ પૂરી થતી ને રોજ ઘરમાં ક્યારે જવાના, ક્યારે જવાના, આમ અને પૂરો મહિનો દોઢ મહિનો નાની ના ઘરે રહી આવતા ખુબ જ મજા આવતી રાત્રે છ રસ ઉપર અમે લોકો સુતા બધા કઝને એકઠઠા થઈને પછી આખી બપોર બહાર રમતા.
બિલકુલ એજ તો દિવસો હોય છે. એ એ આપ. પડો કહેવાય કે એકદમ સોનેરી સમય કહેવાય. ઓ એને આપણે જે સોનીરી સમય હતો ને બિલકુલ અને જો આપણેે આપણા બાળપણ મને પણ યાદ છે કે અમે ના ચોક ઉ કેટલા બધા એવી રમતો રમતા હતા જે તો હવે બિલકુલ વિલુપ્ત થઈ ગઈ છે. હવે બાળકોને તો એના તો નામ પણ નહી ખબર હોય કેટલી બધા એમ ચિપ્પસ રમતા હતા. તા પછી ઓલા કૂમફા ના કહેવાય. એનાથી પણ આપણે શતરંજનું. રમે છે એ પ્રમાણે હ પછી ઓલા. કે પછીટા કેહેવાય એના. થી આપણેને અને ઉથાવામા હો ઉપ કરીને પછી આપણે એમ રમતા હોય એ અને એમાં તો ખબર છે હા. હા મને તો એવું લાગે. કે હું તો એ ગેમ રમતમાં એકદમ. પ્રો હતી એટલે એટલું ફાસ્ટ અને બધા જ. થી આગળ એમ અને ચીપસ પણ બો જ રમતા હતા અમે તો ઓ લા ઈટ ના એનાથી. આપણે ખાના બનાવીને. નથી નાખતા ચીપ્બસ. પ્રમાણે તો બાલ કો આપણે જયારે બાળપણમાં હતા આપણે કેટ કેટલી બધી વસ્તુઓ છે એનો ઉ અને કેટલું બધો મજા મજા તો મને એમ લાગે છે કે આપણેે જ લીધા હશે.
હા ને ને સાચું કહ્યું, મને પણ બહુ યાદ આવે છે એ દિવસો, મતલબ અહ તે ટાઈમ પસેને ટેન્શન ન હતું ફક્ત મજા જ હતી. અને મિત્રો સાથે રમતા રે તા તા, મમ્મી વારંવાર બોલાવતી કે ઘરે આવી જા હવે તો બસ કર પણ આપડે આવતા જ નહી હતા આખી બપોર નીચે રમી લેતા હતા હે ને. તો પણ છતાંય આપ આપણને આમાં ઓછું લાગતું હતું એ રમવાનું પણ.
બિલકુલ અને અમારા તો નાની છે ને એ ગામડામાં રહેત તા હતા તો અમે એમના સાથે સાથે એ ખેત તરે જાય તો અમે પણ ખેતરે જતા હતા એને તો ગાયો અને ભેસો બધું હતું, તો એ અ એમના સાથે અમે જતા હતા પછી કી એમ એવું લાગતું હતું કે બસ આ જી જીવન છે. અને અ સવારે સવારે વેલા ઉઠીને વર છાસ નું વલોવણ કર તા હતા ન તો ઈ વલ પણ કરે એટલે પછી મને તો શું છે એને છાસ ઉપર જે માખણ
માખણ આવે હા.
તો તાજો તાજો એ બહુ જ ભાવે તો હું તો બ. બ મારા જે બીજા કઝિન્સ છે એ બધા સુઈ જતા. પણ હું તો. મને ખબર છે કે મારા નાની. ઉઠીને એજ સવારે સૌથી પહેલા આજ કામ કરવાના છે. તો હું એમની એમની પાછ. ફરતી અને જયારે એ વલોવણ કરી કરવાનું હોય ને. ત્યારે હું તે એમની પાસે. કટોરી એક વાટકી લઈને બેસી જતી. કે મને તમે કરો એને સૌથી. પેલા. ને આપો એટલે હું હા. એટલે મને તો એ દિવસો બહુ જ યાદ આવે છે.
પણ એ દિવસો બહુ યાદ આવે છે મતલબ નાની ના ઘરે તો અલગ જ મજા હતી. એ અહં મમ્મી ના ઘરે પણ. એટલી મજા નહ આવતી તેટલી જેટલી આપણેે નાની ના ઘરે મજા આવતી.
અને ફક્ર ની વાત તો એ હોય. કે ત્યાં નાની બધા આપ. આપણા અહીયા આપણા અહીયા. બધા આપણને આપણા પપ્પા ના નામ. ઓળખે છે હા અને આપ હા બિલકુલ આપણે જયારે આપણે નાની ના ઘરે હોઈએને તો આપણા નાની. ના. ત્યાં આપણે આપડા મમ્મી ના નામ. ઓળખાઈએ તો એ પણ આપણા માટે બહ જ ગર્વની વાત હોય છે. અને અ જો ને પાણી મટ ગમે તો ત્યાં પાણી પેલા તો પાણી ભરવું પડતું હતું. તો પ જે. કોઈ પણ પંગટ હોય ને ત્યાં પાણી લેવા જવું પડતું હતું તો અમારા જે મામીસા હતા ને ઈ. સ એ પાણી લેવા. જ ને તો અમે પણ નાનું અમથું કઈ પણ. મમ્મી બઉુ મોટા નતા હા એટલે નાનું આમ તોું કઈ. પણ માટલું હોય ને એ લઈને અમે પણ સાથે સાથે જતા એટલી મજા.
મજા આવતી હ્યા સાચું ક્યું હું પણ એવું. કરતી હતી કે મારા મારી માસી ને મા માસી ત્યાં જ રેતા હતા ને નાનીના ગામમાં જ. તો એમની છોકરીઓને બધી જ હતી તો હું પણ સા ત સાથે લેવા જતી અને પછી કોઈ ખેતરે જતા તો થોડું ઘણું આમ લઈને આવતા તો હું પણ માથે ઉચકીને લઈને આવતી. મને બહુ ગમતું એ ટાઈમ પર એ બધું કરવાનું અને મારી માસી ને નાની ના ઘરે તો શું ગાઈ ભેસો નહી હતી તે લોક કો છે ને દૂધ પણ આપતા બધા માસી તો અ સવારીની પોરમાં છે ને અમ ઉઠી જતા પાંચ વાગે. અને માસીની છોકરીઓ જોડે એ લોકો જોડે આમ દૂધ આપવા માટે જ હતા ને આમ મજા આવતી હતી. ને હવે ના છોકરા નું આમ કે તું કોઈ નહી કરે.
બિલકુલ હવે તો જનરેશન બિલકુલ ચેન્જ થઈ ગઈ છે. આપણી જે વાતો છે ને એ આપડણે ખાલી પિક્ચરોમાં જોઈ શક. કે જે કારણ કે હવે એવા બધા પિક્ચર એવા થાય છે કે પેલા કેવું હતું આ બધી વસ્તુ અહ આપણે પિક્ચરોમાં જોઈ શકીએ, આપડે આપણા જે છોકરાઓ છે એમને આનો અનુભવ તો આ આપણે તો નહી જ કરાઈ શકીએ કારણ કે હા અને આપણેે એવી પેઢી હતી
તો હા.
બિલકુલ આપણેે એવી પેઢી હતી જેને પહેલાનું જે જમાનામાં કેવી રીતે ઉઠતા, બેઠતા, ખાતા, પીતા, કેવો રહેન સહેન એ બધાનું જ્ઞાન છે અને હવે, હવેની શું જનરેશન શન છે એમાં કેટલો બદલાવ છે, એ પણ આપ આપણે એવી પીઢી છે કે આપણે બેઉ તરફ જોયેલું છે.
હા. હમ્મ, હવે આજકાલ ના છોકરાઓ તો છે ને ફક્ત મોબાઈલમાં જ બીઝી રહે છે. એ લોકોનું બહાર નું કંઈ જ ખબર નથી કે બહાર શું ચાલી રહ્યું છે, શું નથી, આજકાલ મોબાઈલ માં જ એ લોકો લાગી રહે છે. આપણને તો ટાઈમ પર જયારે આપણેે સ્કૂલેથી આવતા કે પછી થોડો મો ટા થઈ ગયા તો કોલેજથી આવતા, છતાં આપણું તો સા સાંજની પોરમાં અહ આંગણે આપણા બધા મિત્રો સાંજે મળતા, બેસતા, આધો અડધો, એક કલાક, કલાક, બે કલાક આમ બેસીને આપણે વાતો કરતા હતા, હસી મજાક કરતા તો આવી રીતે આપણે મળતા હતા. પર હા હવે તો આવું કંઈ જ નથી થતું આ લોકોની વચ્ચે, મેં જોઉં ત્યારે મને મારા દિવસો યાદ આવે છે.
બિલકુલ તમે એકદમ સો ટકા ની વાત કરી કે આપણેે બહાર મળતા હતા બ બધા એકબીજા થી વાતો કર તા એકબીજાના મનની વાતો જાણતા હવે તો આટલો બધો. કોઈ ક્લોઝ છે જ નથી. કે બધા પોતપોતાના અલગ અલગ અને વધારે પડતું તો તમે. કે જેમ સોશિયલ મીડિયા એવી રીતે વધારે પડતો તો જે ઇલેક્ટ્રોનિક ગેમ્સ હોય છે એ ગેમ્સમાં જ વધારે એ લોકોનો ઇન્ટરેસ્ટ હોય છે.
હા પેલા શું હતું કે ફોન નહી હતો ને. તો લોકો એકબીજાથી કનેક્ટ હતા પોતાના એકબીજાના ઘરે પણ આવતા હતા પછી જેમ મેં કીધું કે રાત્રે શેરીઓમાં બ મળતા હતા એકઠ્ઠા થતા હતા વાતો કરતા હતા પણ હવે. જ્યાં ત્યાં ફોન આવી ગયું છે ત્યાંથી લોકો બસ ફોન પર વાતો કરીને જ થઈ જાય એ લોકોનું આમ મળવાનું પ્લાન કરી લે બધું જ થઈ જાય પણ આપણા ટાઈમ પર એવું નહી હતું આપણે નીચે મળતા કરતા એવું એ એ ટાઈમ સરસ હતો.
બિલકુલ સાચું કહ છો તમે એ સમય જ નિરાલો હતો. અને હું પણ એ મારો જે સમય છે એને યાદ કરીને આજના જે બાળકો. છે એ લોકો કેવું. કેવી રીતે પોતાનો સમય પસાર કરે છે. એ બધું જોઈને મને બહુ જ એવું લાગે છે. કે આ લોકો તો બિલકુલ પોતાનો સમય છે ને એ બિલકુલ બ.
બેસ્ટ કરી રહ્યા છે હા મને આમ થાય કે આ લોકો ન આ સમય મને આપી દો.
બિલ બિલકુલ અને એમનું બચપન આપણે આપણા બચપનમાં કેટલી બધી એવી પણ યાદગીરીઓ છે. કે. જેમાં આપણે પોતે કેટલું બધું કામ કરીને પણ શીખતા હતા.
શીખતા હતા હા સાચું કહ્યું તમે. પણ હવે ને આ આ હવે છોક છોકરાને કઈ કહેવાનો ભી કઈ નથી આમ.
બિલકુલ આપડે કોઈ થોડું આમતું ઘરમાં કઈ કામ કાઢીને આપણે આપણા છોકરાઓને. કઈ. થોડું આ કરી નાખો તો એ કેહે છે કે એક તો અમારું એક. તો અમારું વેકેશન પડ્યું છે છુટ્ટી રજાઓ છે અને તમે આવું બધું કામ અમને બતાવો છો.
હા. નહી સાચું કયું ભલે વેકેશન. હોય કે નહીં હોય પણ આપડે એમને આમ થોડુંક પણ કહી દઈએ ને કે ચાલ ને હવે મારું આ થોડુંક કરી લે તો એ લોકો નથી કરતા આપડે તો ઉત્સાહ થી કરતા હતા તમે માનશો નહી હું નાની હતી ને મેં જાડું આમ જ મતલબ મમ્મી તો નહી કેતી. તો પણ મને શોખ થતો કે મેં ઝાડુ મારો તો પિક્ચરો સિરિયલો જોતા હતા તો આમ કતા ખભા પર દુપટ્ટો નાખી ને પછી હું આમ હુંશયારી મારી મારીને ઝાડુ માર
એ પણ એ પણ જો. પી હતી એકદમ નાદાની અને પણ આજકાલની બચ્ચો છોકરાઓમાં તો આવું બધું છે જ નથ.
હા, નથી, નથી મતલબ એ ઝાડુ માં બી મેં રમત ગોતી લીધેલું હા દુપટ્ટો નાખી સાઈડ માં અને સિરિલમાં કેવી રીતે આમ કરતી બધી. તો એ લોકો ને જોઈ જોઈ ને હું પણ આમ દુપટ્ટો નાખીને આમ દુપટ્ટો પકડું પછી સ્ટાઇલ મારી મારીને ઝાડું કાઢવુંને મતલબ એવું બધું કરી લેતા હવે તો એ લોકો ને છાડું મારવાનું બી કે તો એ લોકો રડવા માંડી જાય.
બિલકુલ આપે તો જો વાતો તો આપડા બાળપણની એટલી બધી છે કે આપડણે યાદ કરીને તો સમય નું આપણને ભાન જ નહીં રહે. પણ હવે જો આપડણે આ વાત નહીં જવીરા મુખ કિયે કારણ કે બહ બધી વાતો છે અને મારે પણ હા મારે પણ ક્યાંક બાર જવાનું હતું ને એટલે પછી હું તમને ફરી કોલ કરું હેના ફરી મળીએ આપડે જય શ્રી કૃષ્ણ.